બ હા બોલો બોલો.
કેમ છો મજામાં.
હા બસ મજામાં તમે કેમ છો.
હા બસ હું પણ મજામાં તબિયત સારી છે ને તમારી.
હા દોસ્ત મસ્ત એકદમ.
હમ આ તો વિચાર આવ્યો કે આપણા વ્યસ્ત જીવન માંથી અ સમય કાઢીને તમને કોલ કરું.
હા. એ તો આજકાલ બહુ અઘરું થઈ ગયું છે આપણા માટે ટાઈમ મેનેજમેન્ટ કરવું.
હા સાચી વાત છે. સ અ સમયનું આયોજન કરવું એ તો ખુબ જ દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂર છે. એ કોઈ પણ હોય એક વિદ્યાર્થી હોય, શિક્ષક હોય, ડોક્ટર હોય, ખેડૂત કે પછી કોઈ ગૃહ ગૃહિણી. એ દરેક વ્યક્તિના દી દિવસમાં સમાન ચોવીસ કલાક મળે. છતાંય કેટલાક લોકો ખૂબ અ સફળ અ બને છે. જ્યારે કેટલાક લોકો પાછળ રહી જાય છે. તેનું મુખ્ય કારણ એ સમયનો ઉપયોગ અ સમયનોો યોગ્ય ઉપયોગ જ છે. એટલે સમય નું આયોજન આપણે જીવનમાં શ્રેષઠ જવાબદારી અને આત્મવિશ્વાસ શીખવે છે, જે જે વ્યક્તિ સમય નું આયોજન કરે છે, તે દરેક કામ શાંતિથી અને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે છે. જય્યારે સમય નુ આયોજન ન કરનાર વ્યક્તિ ઉતાવળ ચિંતા અને તણાવ નો શિકાર બને છે એટલે બ આપણા દૈનિક જીવનમાં છેને. સમય નું આયોજન કરવું એ ખુબજ જરૂરી છે, આપને આપણે રોજ સવારે વહેલા ઉઠીને દિવસનુ આયોજન કરવું જોઈએ સૌથી અગત્યના કામ પહેલા આપડણે કરવા જોઈએ, અને બિનજરૂરી કામોમાં આપણેે સમય ન બગર નાખી કરવો જોઈએ.
હ
જેમ કે કહી શકી કે આ વહેલા ઉઠવું નિયમિત રીતે કસરત કરવી નિય સમયસર નાસ્તો અને ભોજન કરવુ અભ્યાસ અથવા કામ માટે આપણે નક્કી સમય રાખવો જોઈએ. પરિવાર સાથે આપણે સમય પસાર કરવો જોઈએ, અને રાત્રે સમયસર સુઈ જવુ જોઈએ. આવી સારી ટેવો આપણા જીવનને વધુ વ્યવસ્થિત બનાવે છે.
હા એ તો સાચી વાત હા એ તો સાચી વાત ક તમે સમયે જીવનનીમ સૌથી કિંમતી સંપત્તિ છે, ગુમાવેલું ધન હોય. કા તો આરોગ્ય હોય કે તો સંબંધો હોય આમ ફરી મળી શકતા હોય છે, પરંતુ આમ ગુમાવેલોું સમય ક્યારેય આપણને પાછો મળતો નથી, એટલે એમ કેવાય ને કે સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. સફળ વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ વચ્ચેનો સૌથી મોટો તફાવત સમયના યોગ્ય ઉપ ઉપયોગમાં જ રહેલો હોય છે.
હા એ તમે ઘણી સાચી વાત કીધી આપણેે અ સમયનુ આયોજન જો આમ વ્યવસ્થિત રીતે કરી લે તો આપણે સફળતાના માર્ગ પર જઈ શકીએ છ છે. વિશ્વના મોટા ભાગના સફળ લોકો સમય ન ખૂબ મહત્વ સમજે છે. તેઓ દરેક દિવસનુ આયોજન કરે છે. અને પોતાના લક્ષ્ય તરફ સતત ને સતત આગળ વધતા રહે છે. જો આપણે દરરોજ માત્ર એક કલાકનોો પણ સારો ઉપયોગ કરીએ તો એક વર્ષમાં લગભગ ત્રણસો પાસઠ કલા કલાક આપણે નવી કળા શીખવા પુસ્તકો વાંચવા અથવા પોતાના વ્યક્તિત્વ અ ના વિકાસ માટે આપણે આપી શકીએ છીએ. એટલે આવા નાના નાના જ પ્રયત્નો અ પ્રયત્નો ભવિષ્યમાં મોટી સફળતા અપાવે છે, એટલે આપણે હંમેશા નાની નાની વસ્તુઓથી શરૂઆત કરવી જોઈએ. અને અ આમ જો આમ જોઈએ, ને તો સમયનું આયોજન અને આરોગ્ય એ બંને નો સંબંધ પણ ખુબ મહત્વનો છે. સમયનું આયોજન આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે. જો આપણે સમયસર ભોજન કરીએ પૂરતી ઊઘ લઈએ નિયમિત કસરત કરીએ અને આરામ માટે પણ આપણે થોડો સમય રાખીએ. તો આપણી શારીરિક અને માનસિક રીતે આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. હા આ અવ્યવસ્થિત હા હેલો.
એ તો તમે સાચું કીધું એમ
હા. અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે આપણે થાક તણાવ અને અનેક બીમારીઓ. અ. હું આપણા જીવનમાંથી અ દૂર થઈ શકે છે.
હા એ તો સાચી વાત છે. અને સમય ન મહત્વ પણ એટલું છે કે આમ જીવન ન દરેક ક્ષણ અમૂલ્ય છે. સમય આમ સફળતા ની ચાવી છે એવું પણ કહી શકે ને સમય નું આયોજન કરનાર વ્યક્તિ તણાવ પણ ઓછો અનુભવતો હોય છે અને સમય ન સદપયોગ કરવાથી જીવનમાં સંતુલન પણ રહે છે. સાથે આમ સમય બગાડનાર વ્યક્તિ ઘણી તક પણ ગુમાવતો હોય છે.
હા એ તો તમે ઘણી અ ઘણું સાચું કીધું હવે આપણે અ આજ આજે છે ને મોબાઈલ અને સોશિયલ મીડિયાને કારણે લોકોનો બગડે છે કલાકો સુધી લોકો રીલ્સ જોવે છે. પછી ગેમ રમવામાં અને બિનજરૂરી ચેટિંગ કરવામાં છે ને લોકો સમય નો બગાડ કરે છે અને ટેકનોલોજી નો ઉપયોગ એ સમયનો બગડ કરવા માટે નહીં પણ આપણેે જ્ઞાન મેળવવા અભ્યાસ કરવા અને જરૂરી કામો માટે કરવો જોઈએ. એટલે આપડે સમય અને ટેકનોલોજી બેઉનો યોગ્ય ઉપયોગ કરીએ ને તો આપણે જીવનમાં ખૂબ આગળ આગળ વધી શકીએ છીએ.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને સમયનું મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ પણ બધા કે જે કામ કરતા હોય એના માટે અલગ અલગ હોય છે ધારો કે આમ વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી માટે આમ અભ્યાસ નું યોગ્ય આયોજન થાય પરીક્ષાની તૈયારી સરળ બડે અને છેલ્લી ઘડી એ ઉતાવળ ના થાય. એટલા માટે આમ ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે પછી કોઈ કર્મચારી છે. તો કર્મચારી માટે આમ કાર્ય સમયસ પૂર્ણ થઈ જાય. પછી કોઈ ય સ ઉત્પાદન ક્ષમતા વધે પછી પ્રમોશનની પણ એ લોકોને તકો વધતી હોય છે કારણ કે જો તમે ઝડપથી કામ કરી ના આપો તો આ તમારા જે બોસ હોય એ પણ ખુશ થતા હોય છે. તમને અ આગળ પ્રમોશન ની તક આપતા હોય છે પછી આપડે ગૃહિણીઓ છે. ગૃહણીઓ માટે ઘરકામ અને પરિવાર વચ્ચે આમ સંતુલન રહેતું હોય છે આપડે તનાવ ઓછો થતો હોય છે. એટલે બધાને સમય નું આયોજન પોતાની રીતે અલગ અલગ હોતું હોય છે.
હા સાચી વાત છે. આપણેે જો અ સમય નું આયોજન કરીએ ને તો આપણે પરિવાર મિત્રો અને સમાજ માટે પણ સમય કાઢી શકી છે. પૈસા કમાવા જેટલું જ મહત્વ પોતાના લોકો લોકો સાથે સમય વિતાવવાનું પણ છે માતા પિતા ભાઈ બહેન અને મિત્રો સાથે પસાર કરેલા ક્ષણો આપણને જીવનભર યાદ રહે છે એટલે. યોગ્ય સમય કાઢીને આપણે પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ. સાથે બેસીને વાતચીત કરવી જોઈએ જેથી આપણા સંબંધો પણ ગાઢ બને. અને હા સમય આપણને ધીરજ, શિસ્ત, મેહેનત અને જવાબદારી શીખવે છે સમય ક્યારેય કોઈ માટે અટક તો નથી તેથી દરેક ક્ષણનો આપણે સદુ સદપયોગ કરવો જોઈએ. જેમ કેહેવાય છે ને કે આજનું કામ કાલ પણ ના છોડો કારણ કે કાલ ક્યારેય આવતી નથી.
હા. અને સમય નું આપડે યોગ્ય સંચાલન પણ આમ કરવું જોઈએ કે આપડો જો કોઈ લક્ષ્ય હોય તો પેલા તો આપણેે એક લક્ષ્ય નક્કી કરવો જોઈએ દરરોજ અને લાંબા ગાળા ના આમ લક્ષ્ય રાખવા જોઈએ પછી ટુડુ લિસ કે આજના સવાર થી લઈને દિવસના સાંજ સુધી તમારે કયા કયા કાર્ય કરવા છે? કરવાના છે એનું એક લિસ્ટ બનાવી દેવું જોઈએ સવારમાં જ. પછી મહત્વ પ્રમાણે કામ કરો કે સૌથી જરૂરી અને અગત્યને કામ કયા છે તો પેલા એ પૂર્ણ કરવા જોઈએ જે અગત્ય ના ના હોય પછી તમે આરામથી કરશો તો પણ ચાલશે પછી ટાઈમ મેનેજમેન્ટ અ સમય ટાઈમ ટેબલ બનાવવું જરૂરી છે. કારણ કે અભ્યાસ આરામ કસરત અને મનોરંજન માટે આમ અલગ અલગ સમય રાખ વો જોઈએ. પછી મોબાઈલ નો મર્યાદિત ઉ પયોગ કરવો જોઈએ જરૂર વગર આપડે આમ ફોન નો વધારે પ ડતો ઉપયોગ આમ ટાળવો જોઈએ. પછી એક જ સમયે એક જ કાર્ય કરવું જોઈએ એક સાથે અનેક કાર્ય કરવાથી આપડી જે ગુણવ ત્તા છે કાર્ય ને લઈ ને ઘટતી હોય છે એટલે એક જ સમયે કોઈ એક જ કાર્ય પર આપડણે ફોકસ કરવું જોઈએ‌.
હ સાચી વાત છે અને દુનિયાના દરેક સફળ વ્યક્તિની એક ખાસ આદત હોય છે કે તે સમયનું ખૂબ જ મૂલ્ય સમજે છે. સફળતા માત્ર મહેનતથી જ નથી મળતી આપણને પરંતુ યોગ્ય સમય એનો યોગ્ય કામ કરવાથી મળે છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન લોકો સમયના સમયના ખૂબ પાબંદ હતા. તેઓ પોતાના દરેક દિવસનું આયોજન કરતા હતા અને એક પણ ક્ષણ નો બિનજરૂરી બગાડ નહોતા કરતા તેમનું જીવન આપણને શીખવે કે સમયનું સન્માન કરનાર વ્યક્તિ જ જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરે છે.
હા એ તો સાચી વાત છે ઘણા મહાનુભવો થઈ ગયા.
હા અને વિદ્યાર્થી જીવનમાં પણ સમય નું આયોજન સૌથી જરૂરી છે જેમ તમે કીધું એમ કે જો વિદ્યાર્થી રોજ થોડો થોડો અભ્યાસ કરે તો પરીક્ષાના સમયે તેને કો તણાવ રહેતો નથી પરંતુ જે વિદ્યાર્થી આખું વર સમય બગાડ ને છેલ્લા દિવસોમાં અભ્યાસ કરે ને એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
હા એ તો સાચી વાત છે. અને સમય આમ સૌથી મોટો શિક્ષક છે પરંતુ તે પેલા આમ પરી ક્ષા લેતો હોય છે અને પછી આપણને એમ પાઠ ભણાવતો હોય છે. અને બને એટલું તમારું આજનું કામ છે એ આવતીકાલ ઉપર તો ના જ છોડો, અને જે વ્યક્તિ આમ સમયને સાચવે છે તો સમય તેને આમ સફળતા અપાવે જ છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી.
હા હા વાંધો નહી.
સમય હા સાચી વાત છે આપણેે સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે સમય અમૂલ્ય છે તમે પણ તમે અને હું બંને સમયને જાળવીને જાળવીને ઉપયોગ કરીશું હવે.
હા, સાચી વાત.
સારું તો હવે, મલિએ પછી આ વાતો તો થતી રેહશે.
હા વાંધો નહી, સારું સારું ચાલ.
હા.